હા બોલો, હા બસ મજામાં. તમે કેમ છો
બસ શાંતિ ચાલે છે. હું પણ મજામાં છુ. બટ મારે આજે તમારી સાથે આ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે ચર્ચા કરવી છે. આજ કલ દૈનિક જીવન શું છ ચાલે છે લોકોમાં. દૈનિક જીવન વિશે ચ ચા કરવા માંગુ છું.
બહુ સરસ વી જય છે, હા તમારા તો આજકાલનું દૈનિક જીવન તો પહેલા કરતા ઘણું અલગ બની ગયું છે. જોવા જઈએ તો મારા મતે તો
હો સાચી વાત છે. કેમ કે કે ટેકનોલોજી ટેકનોલોજી એ પણ ઘણું બદલાવ લાવી દીધું છે. ડેલી લાઈફમાં પછી એજ્યુકેશન પણ બ દલાઈ રહ્યું છે. લોકોની વર્ક સાઈલ, લાઈફ સાઈલ, ખુબ ફેરફાર થઈ રહ્યો છે આજકાલ.
હા અને પેલા લોકોનું તો જીવન છે, ને વધુ સરળ અને શાંત હતું. પણ જયારે હવે જીવન ઘણું ફાસ્ટ છે ફાસ્ટ બની ગયું છે. આમ જોવા જઈએ ને તો બધાનું
હા સાચી વાત છે. મારો એક ફ્રેન્ડ છે, જે મુંબઈમાં રહે છે. જે સવારે ઉઠી ઉઠીને રાત સુધી ઘણા કામો કરે છે. તે મુંબઈમાં એનું લાઈફ એટલી ફાસ્ટ છે. ક્યારે ઉઠે છે, ક્યારે સુઈ જાય છે, કઈ ખબર નહી હોતી એને.
ઓહો તેથી તો આજકાલના મોટા ભાગના લોકોની સવાર, મોબાઈલ ચેક કરવાથી શરૂ થાય છે. મારા મતે તો હું તો એમ કહ છું કે, જેટલા પણ આજકાલના પીઢીઓ, કે છોકરાઓ, કે પેરેન્ટ્સ લોકો, જેટલા પણ ઉઠે ને સૌથી પહેલા એમનો મો મોબાઈલ કાતો નોટિફિકેશન આવે, એ જ ચેક કરે.
સાચી વાત છે. સાચી વાત છે. કેમ કે ઘણા બધા કામો એવા થઈ ગયા છે. જે મોબાઈલ થી ચાલે છે. અને એ આદત લોકોમાં જોવાવામાં મળે છે. તેનાથી તે તેની જે વિચારધારા શક્તિ છે, ઓછી થાય છે. પણ પહેલા કેવું હતું લોકો સવારે ઉઠતા ન્યુઝપેપર વાંચતા તેનાથી તેમને ખબર પડતી કે જીવનમાં શું ચાલી રહ્યું છે દુનિયામાં શું ચાલી રહ્યું છે.
હા એટલે એટલે તો કેહેવાય છે કે ટેકનોલોજી એ છે ને આપણું જીવન બહુ સરળ બનાવ્યું છે અને પણ કેટલીક સમસ્યા પણ ઉઊભી કરી છે ટેકનોલોજી એ જોવા જઈએ.
બિલકુલ બિલકુલ. એક તરફ સરળ કમ્યુનિકેશન છે બીજી તરફ લોકો મોબાઈલ પર વધુ સમય વિતાવે છે ટેકનોલોજીને કારણે
તો તમે તમારું રોજિંદા રૂટીન જણાવશો મને થોડું.
હા સવારે લગભગ છ સાત વાગે ઉઠી જાઉં છું પછી થોડું વોકિંગ જોગિંગ કરું કરવા જઉં પછી ઓફિસ માટે તૈયાર થઉ છું ઓફિસ જાઉં છું તમે તમારું રોજનું જીવન કઈ રીતે તમે વ્યથ કરો છો.
હા બસ આ જોવા જઈ તો સવારે એું ઉઠીએ અને પછી આમ ફ્રેશ વેશ થઈને પછી કોલેજ જઈ કોલેજ હલો
હલો હા એ તમારો અવાજ ન આવતો સાહેબ.
હા એટલે સવારે ઉઠીને કોલેજ જવાનું અને પછી આવવાનું અને પછી જમીને પાછું સુઈ જવાનું આજ છે એક અત્યારનું તો રૂટીન પણ હું જોવા જાઉં ને હા પણ હું જોવા જ ને તો આજના વ્યસ્ત જીવ જીનમાં હેલ્થ નું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે તમારું શું માનવું છે.
હા સાચી વાત છે એક્સરસાઇઝ તો કરવી જોઈએ લોકોને રોજ કરવી જોઈએ જેનાથી હેલ્થ ખુબ સરસ રહે છે એનાથી સ્ટ્રેસ પણ ઘણો ઓછો થઈ જાય છે અને તમે તમારા શરીરને
હા બિલકુલ સાચી વા છે કે કામ નનું પ્રેેશર કોમ્પિટિશન અને ફાનાન્શયલ સ્સ્પોન્સબિટીના કારણે ઘણા લોકોને સ્ટ્રેસ હોય છે. પણ સવારનું જો રૂટન એકદમ કમ્પ્લીટ ફોલો કરે તો પછી આ સ્ટ્રેસ પણ ઓછું થઈ જાય છે ને અને એક્સરસાઇઝ કરવાથી તો ખુબ ઓછું થઇ જ જાય છે અને ટેન્શન બી થોડું ઓછું થઈ જાય છે.
સાચી વાત છે સાચી વાત છે આ સ્ટ્રેસ ને કંટ્રોલ કરવા માટે લોકો શું શું નથી કરતા બટ લોકો તો જીમ જવા તૈયાર નથી એક્સરસાઇઝ કોઈ કરતું જ નથી આજકાલ પા જીવનમાં તમાર શું કેવું છે.
હા બિલકુલ સાચી વાત છે પણ લોકો લોકો લોકો અત્યારના છે ને નવરાત નથી પડતા ને થી લોકો અત્યારે કશુ શરીર ને હલાવા પણ નથી માંગતા કે જેવા કોલેજ થી આવ્યા છો ને હું જેમ કે મારી જ વાત કરીલો કે કોલેજ થી આવ્યો થાકી ગયા અને પછી ટાઈમ જ નહી મળતો કે આપડણે એક્સરસાઇઝ કે જીમ કરીએ પણ જોવા જઈએ ને તો બધાને જ આમ કહેવાય ને કે બધા લોકોને એક્સરસાાઈઝ તો રોજ કરવાની એ ફરજિયાત છે તો જ આપણું શરીર આમ કહેવાય ને મેન્ટેન રહે.
સાચી વાત છે લોકોને આદત વધદલવી જરૂરી છે અને એમાં પણ ફેમિલી સાથે સમય વિ ઓ ખૂબ મહત્વપૂર્ણ છે.
હા જો ફેમિલી સાથે આપણે સમય બિતાઈશું તો મગજને પણ આરામ મળશે અને ટેન્શન બી દૂર થશે.
હ ઘણી સાચી વાત છે આજકાલ સ્ટુડન્ટસ દૈનિક જીવન આજકાલ સ્ટુડન્ટનું જે દૈનિક જીવન છે ખુબ ઘણું બદલાઈ ગયું છે.
હા એનો કારણ એક જ છે ને કે ડિજિટલ આ ગયું છે ડિજિટલ બધું જ થઈ ગયું છે તેના કારણે જીવન બહુ આમ ઈઝી અને આમ ઘર બેઠા જેવું જીવન થઈ ગયું છે કારણ કે ઓનલાઈન સ્ટડીઝ થઈ ગયું ડિજિટલ એજ્યુકેશન થઈ ગયું આના કારણે કોઈને જવાની ઈચ્છા જ નહી થતી કે ઘરે બેઠા જ બધું મળી જાય છે મોબાઈલ પર તો એજ કર લે પણ આ બધું વસ્તુ આમ સારું તો નથી કારણ કે એમની ખબર જ નથી પડતી ને એમને હા
સાચી વાત છે પેલા બધી માહિતી બુક્સમાં માંથી મેળવવી પડતી જેમાં ખુબ સમય લાગતો પણ આજકાલ એક સર્ચ પરથી બધું જ માહિતી મળી જાય છે હવે ઇન્ટરનેટ પર તું જ મળી જાય છે
હા આ એક મોટો ફાયદો છે ઇન્ટરનેટનો તો તમારી વાત તો સાચી જ ન
હા પણ સ્ટુડન્ટસે એ ઇન્ટરનેટ નો ઉપયોગ ખુબ એમને જે યોગ્ય લાગે જેમની જરૂરી છે તે તે માટે જ કરવો જોઈએ બટ આજકાલના તો બાળકો ઇન્ટરનેટને તો કઈ કઈ રીતે વાપરે છે ઘણા સ્કેમ્સ વધધી ગયા છે
બિલકુલ સાચી વાત છે અને આપણે આના પર તો બહુ વાત કરી પણ આપણે ટાઈમ મેનેજમેન્ટ વિશે તમારોું શું વિચાર છે થોડુંક જણાવશો
હા દૈનિક જીવનમાં સફળતા માટે ટાઈમ મેનેજ કરવું ખૂબ જરૂરી છે
અ કેમનું તમે મને જણાવશો થોડું
કારણ કે યોગ્ય પ્લેનિંગ હોય તો આપણે આપણું કામ હેલ્થ માટે ફિટનેસ એક્સરસાઇઝ જીમ પછી એવા જ ઘણા કામો અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ ખુબ સરળ રીતે થઈ શકે છે
મને પણ એવું જ લાગે છે કે પ્લેનિંગથી પ્રોડક્ટિવિટી વધે જ છે આપણી
હા બિલકુલ કેમકે દિવસની શરૂઆતમાં જે જે કાર્ય આપડે કરવા છે તેનું એક આપડ લિસ્ટ બનાવી દેવું
બિલકુલ બિલકુલ સાચી વાત છે જેમ કે વર્ક લાઈફ બેલેન્સની પણ આમ ઘણી આમ ચર્ચા થાય છે ને તેથી જ થાય છે ને
હા એજ ને લોકો એ જ નથી સમજતા અમુક વાતો તે સમજી નથી શકતા અને કેટલાક કામોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે જેમાંથી પોતા માટે સમય નથી કાઢી શકતા બીજા માટે જ સમય કાઢે છે
તો એ તો સારું ના કહેય અને સ્વાસ્થ્ય માટે પણ એ સારું નથી કે પોતા માટે થોડોક તો ટાઈમ કરવો જ જોઈએ અને વો જ જોઈએ પોતાના માટે કારણ કે તમે જેમ કીધું આગળ કે એક એક્સરસાઇઝ કરવી જોઈએ રોજ જેનાથી આપ આપણું શરીર અને બધું જ આમ મેન્ટેન રહે અને તંદુરસ્ત રહે ને તમારી વાત તો એકદમ સાચી છે હા
હા બિલકુલ એ સોશિયલ મીડિયા આજકાલ દૈનિક જીવનનો મોટો ભાગ બની ગયો છે જેનાથી તે થતું નથી લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ખુબ ઘણો સમય આવે છે જેનાથી તે લોકો કાર્ય કરી નથી શકતા
હા જોવા જઈ તો સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન બંને છે
હા સાચી વાત છે એક તરફ દુનિયા સાથે કનેક્ટેડ થઈ શકાય છે પણ બીજી તરફ પોતાનો સમય વ્યર્થ કરી પોતાનો સમય વ્યર્થ કરી રહ્યા છે
ત તો તમે રોજ કેટલો સમય સોશિયલ મીડિયા વાપરો છો મને થોડું જણાવશો
હ હું તો સોશિયલ મીડિયા ના ખિલાફ છું હું તો સોશિયલ મીડિયા ખુબ ખૂબ ઓછો યુઝ કરું છું કેમકે મારે ઘણા કામો પતાવાના હોય છે
તો તો તમારી આ બહુ સરસ આદત છે ને
હ તમે શું કરો છો ફ્રી ટાઈમમાં જણાવ છો
હા, મને તો બુક્સ વાંચવાનું
હલો.
હલો.
અવાજ આવે છે, હલો.
હલો.
હલો. હા, મને તો બુક્સ વાંચવાનું અને મ્યુઝિક સાંભળવાનું બહુ ગમે છે.
સરસ આદત છે ને તમારી.
હા, આ બંને એક્ટિવિટીઝનુ સ્ટ્રેસ આ બધું છે ને ઓછું કરે છે આ અને મદદ બી કરે છે.
સાચી વાત છે, કોવિડ પછી તો લોકો હેલ્થનું મહત્વ વધુ સમજી ગયા છે.
બિલકુલ હવે તો ઈમ્યુનિટી અને ફિટનેસ પર પણ ધ્યાન આપવામાં આવે છે ને કારણ કે કોવિડ પછી બધાના કેહેવાય ને કે લંગ્સ બધાના એ થઈ ગયા છે દવા લઈ લઈને તેથી એ લોકા હવે ફિટનેસ તરફ પણ જાય છે યોગા તરફ બી જાય છે કે પોતાના હેલ્થનું થોડુંક ધ્યાન રાખે.
હા, એન્વાયરમેન્ટ પણ આપડો દૈનિ એન્વાયરમેન્ટના કારણે પણ આપડે આપડુ જીવન સુધારી શકીએ છે.
થોડું સમજાવશો કેવી રીતે.
હા, પો પોલ્યુશન અને ક્લાયમેટ ચેન્જ જેવી સમસ્યાઓ વધી રહી છે, તેના માટે આપડે ખુબ ઘણા આપડે વૃક્ષો ઉગાડવા જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ સાચી વાત છે, અને પ્રયત્નો જેટલા કરીશું એટલું આપણા માટે બી સારું છેને, આપણા દૈનિક જીવન માટે પણ સારું છે કે રોજ કંઈક નુ કંઈક આપણે કરવું જોઈએ, આપણા જીવન માટે કે આપણું એમનેમ જીવન આમ આમ નિષ્ફળ ના જવું જોઈએ, રોજ કંઈક નુ કઈક નવી એક્ટિવિટી અને બધું કરવું જોઈએ, આજના પરથી મને તમારા આટ ટોપિક પરથી મને ખૂબ જાણવા મળ્યું આપણે ચોક્કસ આ ટોપિક પર આપણે પછી વાર્તા
ખુબ સરસ ખુબ સરસ ચોક્કસ
મલીએ.